હેલો
બોલો બોલો
હા કિતાર કોપાર બોલો
હા બોલો બોલો
એટલે તમાર બબર તમારે શું તકલીફ છે તમારે એટલે જે તમારે જેથી કરીને પ્રજાપતિથી ફફાર થવું પડ્યું હા એટલે એટલે તમે જે પેલો જે પેલા પ્રજાપતિ હતા જ તમે નેક ક થઈ ગયા એટલે તમે કોબાર થઈ ગયા એટલે જેમ કે તમે કહે અલગ અલગ રીતે માટલાનો પણ હવે તમે ધંધો ખોલ્યો છે. અલગ અલગ છે તગડિયા નો હશે
ત્રણ તારી ત્રણ મારી
હા હા એટલે હું તમને શું ક ખબર છે. એટલે જેમ કે તમે અલગ અલગ પ્રકાર નો ધંધો તમે ખોલેલ છે. એ ધંધા ની અંદર તમારે જે પલો માટલાનો ધંધો છે ને
બરાબર
એ તમારે થોડો સારો એવો હેડતો હોય છે ને તમને એવ સારું પ્રોફિટ મળતું હોય અલગ અલગ રીતે થધવા તેના તેના લીધે જેમ કે આપણે જીવન ચાલતું હોય છે જીવ ચાલે જેમ તેના ઉત્પાદન ઘણા બધા હોય છે. તેથી કરીને જેનું શોષણ તમે કેલો શબ્દ વાપરો છો ને જેમ કે શોષણ એ શોષણ થતું અટકે જાય શોષણ થતું અટકેને
તમારા અવાજ કેમ આવો આવે છે ચાલતા હોય એવો
હા અમે ચાલતા જઈએ રહ્યા છે. એટલે એમ કે ચાલતા જો તો બેકગ્રાઉન્ડ નો અવાજ છે પછી ચાલવાનો છે એ બધો એ બધો આવતો હોય છે.
હા હા
હા વાયરો છે એવું બધું
બરોબર વાત સાચી તમારી કે
વાત તો અમારી હાચી છે પણ તમારા બેકગ્રાઉન્ડમાં પણ ચાખલો થોડોક બોલાલું છે ક્યાક ક્યાંક કક
પાણી ઈ તો હવે બોલે બચારો ઈ ચુપ
હાા એટલે હું તો તમને એમ કતો હતો
હા
કે જે આપડે પેલું પ્રવાસ જાવા નુ નક્કી કર્યું છે ને
હા
આપડે જેમ કે પરવા જવાનું છે સુતાદી છે. પછી રાજસ્થાન છે એ રાજસ્થાન ની અંદર બધું આપડે જે ફરવા લાગી શકો છ
હા હા
આપડે જાશું ત્યાં જઈને અલગ અ અલગ રીતે આપણે એન્જોય કરીશ એન્જય કરીશું પછી આપ કું જાણશે જાણ એટલે ક આપ જેમ કે અલગ અલગ રીતે આપ આપ વિકતા છે વતા છે ને આપણે જેમ ફોટા ડીશું ફોટા પાડીને પછી આપ જે વોટ્સઅપ છે સ્ટેટસ છે સ્ટોરી જેમ કે અલગ અલગ રીતે આપણે મૂકીશું એટલે જેમ કે બધા ભશે એટલે જેમ કે એ બધા જ શ પાવા એ આયા તો કઈ સારો એવો નજારો થાય એટલે પછી જેમ કરીમ ક અલગ અલગ રીતે તેમનો પણ જે ઉપયોગ થતો હોય છે તે ઉપયોગ શું ઉપયોગ પણ શું બોલે છે એજ ખબર નહ આ હવે એ હું તમે શું કેતા બીજ કુ છું હું તમને ક્યાવા માંગ જેમ કે આપડે કોઈ ફરાવારતા હોય છી નહી એમ કે બધા બાઈક લઈને દૂધપરવા જતા હોય હાલ તરફ નકલેઈ બા લઈને દૂધ પવા નીકળ્યો હતો હવી એની અંદર બે બરણી હતી
હા મારે તમને એ કેવું છે કે જેથી કરીને હું તમને એ કહેતો હતો તો કે જેમ કે ગાયો પસો છે બિલકુલ દૂધ સારું કાઢતી હોય છે જેમ કરીને આપડે હું તમને વાત કરું કે વિદેશ જવાની કે વિદેશમાં આપણે જો જઈએ ને તો આપડે પાંચ છ વર્ષ પરત આવીયે તો આપણે બિલકુલ કરોડપતિ થઈને આવતા હોઈએ છીએ જેમ કે જેની અંદર ડોલરોમાં એટલા બધા પૈસા કમાતા હોય છે ડોલરમાં એટલો બધા પૈસા કમાઈને એમનું કામ કરતા હોઈએ છીએ કે તમને હું શું વાત કરું કે જેમ કે મારી અંદર એક વિડીયો આવ્યો હતો બે ત્રણ વિડિયો આવ્યા હતા
હા હા
એ વિડિયાની અંદર જેમ કે કલાકના ઈ પચાસ પચાસ ડોલર ડોલર કમાય છે જેમ કે આપણા આપણાની અંદર એવા થતા હોય છે જેમ કે બે હજાર બે હજાર જેવા હા પચાસ પચાસ ડોલર કમો છે ને તો ના પાંચ હજાર થતા હોય છે આપણે કલાકની અંદર આપણા દેશની અંદર પાંચ હજાર જેવા થતા હોય છે કે જેમ કે આપણે ત્યાં કમાઈએ ને ત્યાં બિલકુલ મહેનત કરીને ત્યાં સારું ઠંડા પીણા ન ખોલી ને ત્યાં નાસ્તો બીજો ખોલીને આપડે જો પૈસા કમાવું હોય ને તો પણ આપડે કમાઈ શકીએ અલગ અલગ રીતે હું તમને શું વાત કરી શકું એજ રીતે આખું પરફોર્મન્સ સારું ત્યાં જોવા મળતું હોય છે એજ રીતે તમને વાત કરું કે જેમ કે આપણા ઘણા વિસ્તા વિસ્તારોમાં કે એવા બધા લોકો જ્યાંત્યાં જતા હોય છે કે આપણું ઘણું બધું પરફોર્મન્સ ત્યાં સારું જોવા મળતું હોય છે એટલું સારું જોવા મળતું હોય છે કે જે ઘરને આજુબાજુમાં એટલું બેકગ્રાઉન્ડ સારું હોય છે એટલું બગીચો સારો હોય છે કે હું તમને શું વાત કરું જેમ કે અમેરિક કા છે યુકે છે પછી કેનેડા છે પછી દુબઈ છે જેમ આજુબાજુમાં એટલા બધા ગાર્ડનો એટલા બધા સારા બનાવવામાં આવ્યા છે કે આપડે ત્યાં જઈને ફોટા પાડીને પછી ઈન્સ્ટાગ્રામમાં મૂકીએ ને તો બિલકુલ સારા વ્યુઝ આવતા હોય એ છે કે જેમ કે આપણે મિલિયન કે દોઢ મિલિયન જેવા ફોલોવર્સ પણ વધી જતા હોય છે ને દસ મિલિયન જેવા આપડા વ્યુઝ આવતા હોય છે હા હું સાચી વાત કરું છું કે આપડે એવું પરફોમન્સ સારું ત્યાં ભણાવું હોય તો પણ આપડે બનાઈ શકીએ, જેમ કે એની અંદર આપડે એક એક આપણી યુનિટી આપડે ઊભી કરવી હોયને, તો પણ આપણે એક યુનિટી પણ ઉભી કરી શકાય, ને જેમ કે આપડે ત્યાંથી કમાઈને આપડે ઈન્ડિયામાં પરત આવીયે, તો આપ પડે કરોડપતિ થઈ જતા હોઈએ છીએ, એમ અલગ અલગ રીતે આપણને સારું પરર્ફોર્મન્સ જોવા મળે છે, કે મુ તમને શું વાત કરું. કે ત્યાંથી આપડે પાંચ, છ વર્ષ ખાલી ટકી જઈએ ને, તો પછી આપડે ઈન્ડિયામ પાઈએ ને, તો બસ આપડણે ત્રણ ચાર પેઢીઓ આપડે બેઠા બેઠા રાજ કરીએ, બેઠા બેઠા ખાઈએ, એવીજ રીતે મુ તમને કે, જેમ કે આપણે એક દતાળી આવે છે. દતાળે ખાલી વયથી, વયથી લઈને જો કેનેડામાં વેચી હોય ને તો આપન બિલકુલ પાંચસો ડોલર, પાંચસો ડોલર ઉપર મળી જોવાય છે, જેમ કે આપણે એની હા એની અંદર એક સારું એવું પરફોર્મન્સ સારું એક બની જતું હોય છે, જેમ કે એક કળા કળા કળા પ્રમાણે બણાવામાં આવે. છે, કે દતાળે એક કળા છે, કળા એમ કે આપણે આ થી આથી એને ખૂબ બધું કામ થતું હોય છે, કામ એવું થતું હોય છે, કે હું તમને શું વાત કરું, કે હમ્મ
જેમ કે એ એ એમ થઈને તમે શા નહી, એવું તમારું એન્ડિંગ એવું સારું એવું છે, કે તમે તમારે વાત જ છોડમુ આ, અત્યારે મુ કૂવ અ પેલા કુવા ઉપર આયો છું, કુવા ઉપર એવો આયો છું, એટલે કે જે કેમ કે કુવાની ઉપર આપણે જેમ કે યોગ પવન ફૂંકાતો હોય, એવું વાદળછાયું વાતાવરણ હોય. પ જેમ કે અલગ અલગ રીતે તેનું ઉત્પાદન થતું હોય છે, જેને કારણે જે આપણે ઉત્પાદન મળતું હોય છે, જેના કારણે આપણને હારું એવું પ, એવું વાતાવરણ હોય છે તેની, તેની પણ અસર થોડી સારી એવી કરતો હોય છે. સારી અસર કરતો હય છે ને, પછી જેમ કે તમે વાત કરી કે જેમ કે અલગ અલગ રીતે આપણે દેશની અંદર ફવા જઈએ ફરવા જઈએ, તો આવડને અલગ દેશમાં આપણે શું મળતું હોય છે જેમ કે, અ ઘણું પ્રોફિટ મળતું છે. ઘણું પ્રોફિટ એટલે આપણો દેશ છે, એટલો બેરોજગાર છે કે આપણને જે
હા તમે થોડુંક પણ હળવું બોલો તો તમે હારું પરફોમન્સ મળશે.
પણ મારામ તમે એટલી સ્પીડ વધી જાય કે તમને વાત ધો ભાઈ.
તમે તો હાચે કઈ ચતણા કરો છો ન?
હા વાત તો તમારી હાચી સે, એ ઉકાનવાયા થઈ જે અમુક ટાઈમે પણ મુ તમે શું કેતા તો, જેમ કે આપણે જે પેલા આપણેે શુ કેવાય વિદેશની અંદર ત, ઈ એ જઈને પછી આપણે શું કરે ખબર છે.
હા
તમન ની ખબર હોય, હા તમન ની ખબર હો, હું તમને જણાવ એટલે કે જેમ કે આપણા ઈયા બે હજાર રૂપિયા મળેન, એવું કામ આપ કરા તો આપડે ઈ વિદેશ ની અંદર, ઈને એવું બે હજાર વાળું હોય કોમ કર એવું કરે ને તો એ સીધા બે ના, ત્રબેમાં ત્રણ મેડા આવે ને પાસળ. હા એટલે મું કતો બે મેડો ફેર પાસલ લાગી છે, એટલે એટલો બધો મેડલ લાગતો હોયએ પાસડ, પછી એ ઘણું બધું એવું સારું પ્રોફિટ પણ થતું હોય છે, આપણા ખર્ચા પણ ઘણાં બધ ધા હોય છે, પણ એ સારામાં સારી કમાણી
તમારા બેકગ્રાઉન્ડ નો અવાજ આમ ફાટી જાય આવે છે, વાયરા નો
તમારે મુ કું તમને શું ખબર છે, વાતાવરણ એવું છે ને તન મુ વાદળ જેવું ગરજ, જેમ કે ચલ ભાઈ ગોભા તમને વાત એવી કરું કે એવું વાત કરતો કરતો મારી વાતરી નીતરફ નતી રહેશે, જેમ કે હવા આમ જતી રહે આમ જાય એટલે પછ જેમ કે અલગ અલગ રીતે જે આપણું વાત નુ જે થેલાવો હોય ને, થેલાવો થતો રહે, જતો રહે આ ધારો કે મેં તમાર વાત તમે બીજાને કરો, એમ કરતા કરતા રનો ફો થઈ જાય, થે ચેર આવે ઠે ફ થઈ જાય ફ થાય ને પછી ફ થઈને ફાટી જાય બીજ અવાજ એવી રીતે મારો ફાટેલો છે અવાજ એટલે મો તમને શું વાત કરું તવલ ભાઈ હું તમને યરે લાસ્ટ જ ગોલ કરી પછી નાઈ ધોઈ ખાઈ પછી ત શાંતિથી ફોન કરીશ એટલા માટે હું તમને કઉ છું હા એટલે હું તમને એટલા માટે કઉ છું ચઠણા મારે હજી કોઈ એકસો ને એસી મિનિટ જેવી પૂરી થતી નહીં પૂરી કેમ કદી શીખર શું કારણ છે. પૈસા પણ ડોલર પણ આપણને ભારતની અંદર ઓછા મળતા હોય છે આપને જેમ કે અલગ અલગ રીતે તેનો ઉપયોગ થતો હોય છે પસચમ હ તમામ તમારા બેકગ્રાઉન્ડ માં કોઈક શંકર્યું વેચ્યું એવું લાગ્યું પણ તમે વેચાવે મને એવું લાગે છે તમે હા એટલે જેમ કે મારી બ લીબડા ની નીચે ઉભો હતો લીબડા નેચે ઊભો હતને બેકુડી ઉપર થી પડીને મારેને સોંભડી પેલો લોહી નઈ ખઈ જાતી. મારું શેર તો લોહી ઓછુ ગઈ ના હમણાં ધવલ ભાઈ કે
મારે તમને કેવું છે કે જેથી કરીને હા હું તમને વાત કરી શકું કે અમારી બાજુમાં પાડીઓ આવેલી છે ભેશો આવેલી. છે, રેડલા આવેલા છે, ગાયો આવેલી છે, પેસો આવેલી છે, ભેશાને સેંગળા છે પછી ભસો ને કોન છે પછીસો ને કૂસડા છે પછી ખૂટે ભત થલી છે. પછી એમને સંકલ્પ પ્રમાણે બાંધવામાં આવી છે પછી એની એક સારું એક ડોકા ખાઈ રહી છે પણ શારી એર ન એક કસારું ખાઈ રહી છે. કે જેની એક એક આપડે હું તમને કહી શકું કે મુરલી મુરડી એવી આવી રહી છે, કે તમે હું તમને શું વાત કરું
હા
ર મુરિયાને તો તમે સાઈડ માં મૂકો પણ એક મોરડી મોરડી ની અંદર એક એવી મોરડી બનાવવામાં આવે છે, કે તમે મ શું વાત વરડીે ની અંદર મરડીે જે છે અલગ સારું જોવા મળે કે જેથી કરીને હા એ તો હવે રાખવાનું હવે અમારે પશુપાલન નું કરીએ છીએ. એટલે અમારા જોડે તો ઈચ્છે એટલે રાખવાનું એટલે એમાં એક સારું પરફોર્મન્સ જોવા મળે કે હું તમને શું વાત કરો એમાં એક સારી સારી એક યુનિટી બનાવવામાં આવતી હોય છે કે જેની અંદર આપણે પૂરા પ્રમાણમાં આપણે તને મૂછું વાત કરું એવી જ રીતે અલગ અલગ સારું પરફોમન્સ જોવા મળે કે જેથી કરીને તમે નવા નવા યુગમાં તમે નવા નવા ચા ચારણમાં નવા નવા પ્રોફેસરમાં કે તમે એક કેગલી આવતી હોય છે કેગલી ની અંદર એવી પીળા કલર ની છોશ આવે છે. શ્વાસની અંદર કેક જઈને બોલે છે એવું કેક બોલે છે. કે જેથી કરીને આ પાડુરુંને હવે માર ખાય બીજું કોઈ નઈ કે મારે ત મને એવું કેવું છે કે જે હું જયારે વાત કરતો હોય. ત્યારે પાડું વચ વચ્ચે બોલે છે, વચ્ચે બોલે એટલે એનું એક કળા પ્રમાણે એ પેલું થઈ જતું હોય છે, કે એમનો બેકગ્રાઉન્ડ નો અવાજ બિલકુલ ફેરાઈ જતો હોય છે. જેમ કે હું હાલ એક અમારા ખેતરમાં ઉપ છું એમાં સારી રજગ બાજરી વાપવામાં આવે છે સેટા ઉપર એક સારા સારા એ દસ પંદર જેવા કાગ છે પછી દસ પંદર જેવા ફુંવારા છે. પછી એક મરિયા ની અંદર એક તેલ એવી ચડાવવામાં આવી છે કે જેથી કરીને એનો ટેલડો નો મરડી બની ટેલડા નો મુરડો બની જાય. કે જેથી કરીને આવા ટ્રાન્સપોટેશનમાં શું આ ઉ કરી કવાના હા એટલે આમાં હા એમાં પછી એક મોરે મોરો થઈ જશે મોરે મોરો થઈ જશે પછી એક સલાહની જરૂર નથી હોતી એક સપોર્ટ નથી. જરૂર હોય છે સપોર્ટ આપણે એવો જ કરવો જોઈએ કે જેથી કરીને આપણ પૂરેપૂરું પરફોર્મન્સ સારું જોવા મળે અને જોવા મળ્યા બાદ પ આપણ નવા યુગમાં આપણ જાણવા જોઈએ. કે જેથી કરીને મોલડીરીને એક દોણા ખાઈ શકે મોરડી એવી દોણા ખાઈ શકે કે જેથી કરીને બાજરીના દોણા ખાઈ શકે પછી ઘઉ ના દોણા ખાઈ શકે પછી ઝારના દોડા ખાઈ શકે એમ અલગ અલગ હું તમને એવી વાત
હા એટલે હું તમને એમ કેતો હતો, હવે હું કોલ નહી કરી શકું તમને કેમ કે થોડી વાર